હલો
હાલો બોલો બસો બેઠા છીએ
મજામાં
હા મજા મા
સરસ અહિયા કેવું કેવું ચાલે છે તમારે
બસ સરસ ચાલે છે
વરસાદ છે ત્યાં
ના ના ગરમી થાય છેં અત્યારે
હા અહિયાં બી ગરમી લીધે અહિયાં બધા બહાર બેઠા છે ખાઈ પીને બધા ફ્રી થઈને બાર ખાટલું ઉઢાવીને બધા બેઠા આજુબાજુના લોકો વાતો કરે છે બધી તો એમાં સોશિયલ મીડિયાની વાત નીકળ તો બધ વાતો કર હમ્મ બધા વાતો કરતા હતા કે આવું હોય ને શું ઉપયોગ થાય ને ક્યારેક ક્યારેક શું ડિસએડવાન્ટેજ થાય એ બધું વાતો કરે છે
હ સરસ સરસ
હમ્મ આમ તો મેં વિચાર્યું તો મને લાગે છે કે ઉપયોગ તો ઘણા બધા છે સોશિયલ મીડિયા ના એક તો સોશલ મીડિયા હમ્મ એક તો એના એક્ઝામ્પલમાં એના આવે કે આ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ સ્નપચેટ શેરચેટ ટ્વિટર થ્રેડ બહુ બધા છે અને બધી જગ્યાના બહુ બધા ઉપયોગ પણ છે આપડે
હા એ તો સાચી વાત કીધી
હમ્મ કે અહીથી દૂર બેઠા લોકો થી આપણે કનેક્ટ કોલ કરી શકીએ મેસેજ કરીસ ઇન્ફેક્ટ ક્વિડીયો દેખાઈ જાય આટલી દૂર બેઠા હોય
હા એ તો છે જ
અને સોશિયલ મીડિયા પરથી ઇન્ફોર્મેશન પણ સારી એવી બધી મળી જાય અને ખબર અને સૌથી એનો મોટો ફાયદો કે ખબર ફેલાય જલ્દી થી એટલે જલ્દીથી બધાને ખબર પડી જાય કે દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે
એ જ ને
તમારે શું કેવું છે
માર પણ એવું જ કેવું છે કે સોશિયલ મીડિયામાં ઘણી બધી તાકાત હોય છે
એ સોશ્યલ મીડિયા એ દુનિયાને છે ને એક ગ્લોબલ વિલેજ બનાવી દીધો છે જેમ કે નાનો ગામડો મને બધું એક જ સમાન લાગે સોશિયલ મીડિયા સાંભળી કેવાય ને વિશ્વભરની માહિતી ના આવી ના કેળવે રાખે કે આપડણે ફોન ચાલુ કરીએ દુનિયા ના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ છે સેકન્ડમાં સામે આવી જાય યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પરથી બીતીાય તો ફ્રીમાં આખું વિશ્વનું જ્ઞાન મેળવી લે એટલે આપણને સોશિયલ મીડિયા માંથી કશું પણ મળી જાય એવું નથી કે આ વસ્તુ નથી મળતું બધી જ વસ્તુ મળી જાય
એઈજ નહ કે કેટલું ખ છે માણસ નો ઉપયોગી બી બહુ બધો છે. એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને લીધે દુનિયા ના બિલિયન્સ લોકો એકબજા એકબીજા સાથે કનેક્ટ કરી શકે છે. ટચમાં રહી શકે છે વાતચીત કરી શકે છે.
સાચૂ કીધું તમે હા વર્ષો જૂના આપડા મિત્રો હોય તો સોશિયલ મીડિયા ના માધ્યમ થી મળી જાય ખરી
આ કોલેજ કોલેજ ના ટાઈમમાં તો સ્કૂલ ના અમુક મિત્રો છૂટી જાય ને તો સોશિયલ મીડિયા ને લીધે જ મને પાછા મળ્યા કે ઓહ આ આટલા દિવસે મળ્યા એજ સોશિયલ મીડિયાને લીધે જ બાકી તો કેમનું કનેક્શન થ એમની જોડે
એજને
હમ્મ એલે મળ્યા નહી પણ અપ ઓનલાઈન વાત થથી જાય એટલે સારું લાગે. મતલબ સોશિલ મીડિયા ન લીધે દૂર બેઠા બેઠા ભી એકબીજા જોડે કોમ્યુનિકેટ કરી શકી એ તો સારી વાત કહેવાય
હમ્મ
અને આતું થી હ
ટેલેન્ટ ને પણ એક નવું પ્લેટફોર્મ મળે છે એમ
હા
કારણ કે પેલા એક સમય હતો કે જયારે કલાકારો હોય પોતાની પ્રતિભા કે કલા બતાવવા માટે મુંબઈ કે મોટા શહેરોમાં ધક્કા ખાવા પડતા પણ અત્યારે કેવું થઈ ગયું છે આજે ગામડામાં સામાન્ય ઘરમાં બેઠેલો યુવાન પણ પોતાની જે ડાન્સ છે રસોઈ છે. કે ચિત્ર કલા છે ગમે તે કલા સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પહોંચાડી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે.
અને એ પોતાના આ ટેલેન્ટમાં સ સક્સેસફુલ પણ થાય છે. મેં તો કેટલા વિડીયો જોયા છે જેમાં ગામડાના લોકો ડાન્સ કરતા હોય તમે કીધું એમ ડાન્સિંગ હોય આર્ટ બીજું કઈ આર્ટ હોય કે કુકિંગ હોય બધું કરે કરે છે અને લોકો એમને સપોર્ટ પણ કરે છે બોલો
એજ ને હા
આ તો આ અને હજુ બીજું તમને એક ઉપયોગ કરવા એનો આપણે આ બિઝનેસ અને ગ્રોથ માટે એમની સોશિયલ મીડિયા ઘણો બધો ફાળો આપે છે ખબર આપડે બધું સ્ક્રોલ કરતા હોઈએ વચ્ચે એડ આવે એડવટાઈઝ બધું કહી દે રીલમાં એના ફાયદા સમજાવે
હા હા
એટલે એટલે એ રીતે બી ઓછી કોસ્ટમાં કા તો ઝીરો કોસ્ટમાં આપણે આપડી કોઈ એડવર્ટાઈઝ હોય એ આપડણે સોશિયલ મીડિયા પર રાખીએ તો આપને એનો ઘણો ફાયદો થાય એ માણસો સુધી આસાની થી પહોંચી જાય વગર વધારે ખર્ચો કરીએ.
હા ડિજિટલ માર્કેટિંગ થાય
હા અને અમુક લોકો તો જોબ બી સોશિયલ મીડિયા ના લીધે આ લિંકડઇન છે એવી કેટલી બધી એપ છે જેના લીધે એમને જોબ પણ મળી જાય છે. સોશિલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા હમ. એટલે આવી રીતે બધાને રોજગારી મેળવવામાં પણ ઉપયોગી છે.. અને સોશિયલ મીડિયાને લીધે અલગ અલગ પ્રોડક્ટની વિશે આપણને ખબર પડે. એટલે જાણકારી તો ઘણી બધી મળી જાય એના લીધે.
સાચી વાત છે ને તે એકદમ સાચું કીધું.
હમ અને ભણવાનું ને એ બધું એ બધું બી ચાલે જ છે. હવે તો હું ઇન્સ્ટામાં રીલ્સ ક્રોલ કરું એમાં બી ભણવાની નાની નાના ટૂટોડીયલ આઈ જાય નાની ટ્રીક હોય કઈક વસ્તુ યાદ રાખવાની. કે કોઈ દાખલો ના આવડતો હોય તો એનું સૂત્ર હોય એટલે એવું ઘણું બધું છે.
હા એ તો તમે સાચું જ કીધું.
હમ. પણ તમે હમણાં વાત કરતા હતા કે સિક્કાની બે બાજુ હોય. સારી અને ખરાબ. તો સોશિયલ મીડિયા માં પણ એવું જ છે. આ તો ખાલી સારા સારા ફાયદા કીધા એના ખરાબ ફાયદા પણ છે ખરાબ ફાયદા તો ના કેવાય ડિસએડવાન્ટેજ નુકસાન પણ ગણા છે એના.
આમ જોવા જઈએ ને તો વાસ્તવિકતા ની સાથે સાથે સોશિયલ મીડિયા ક્રમની દુનિયા પણ થઈ ગઈ છે.
હા. સોશિયલ મીડિયા બીજું બધા પોતાની હલો?
હા હા બોલો બોલો.
હમ સોશિયલ મીડિયા પર બધા ખબર દેખાડો કરતા હોય હેપ્પી લાઈફ નો તો એના લીધે બીજા લોકો એકબીજાની લાઈફ કમ્પેર કરે. અને પોતાની લાઈફમાં ખુશ રહેવાને બદલે બીજાની લાઈફને જોયા કરે. એતો ના સારું કેવાય ને?
એજ ને એ લોકોની લાઈફ એટલી હોય પણ નહી જેટલી એ લોકો બતાવતા હોય.
હમ એટલે બધું દેખાડાનું જીવન થઈ ગયું છે.
હ એટલે સોશિયલ મીડિયા પર દેખાતી જિંદગી વાસ્તવિક ના હોય. એ ફિલ્ટર જ હો. જેમકે હસતા ચેરા છે મોઘી ગાડીઓ વેકેશન એ બધી સાચી જિંદગી અને ડિપ્રેશન તો ના જ બતાવતા હોય. કે લોકો ના જીવન ન પણ કેટલું દુખ હોય છે.
હા.
ઈન્સ્ટાગ્રામ એ પોસ્ટ જોવે તો કોઈને થાય કે આ લોકોની લાઈફ કેવી હશે? એમનું દુઃખ કોને ન દેખાતું હોય.
હમ. એટલે બધા એકબીજાની ખુશીઓ જોયા કરે ને પોતાનું ઈન્જોય ના કરે. અને અને બીજી એક વાત કે સોશિયલ મીડિયાની લીધે લોકો અસલિયત ના મિત્રો ને ભૂલી ગયા છે ઘરે બેઠા બેઠા કલાકો સુધી રીલસ ક્રોલ કર્યા કરે પણ ઘરની બહાર ના નીકળે. બહાર શું ઘરના લોકો જોડે પણ એમની વાસ્ત સી બંધ થઈ ગઈ હોય કેમકે ફ્રી ટાઈમ પડે તરત ફોન લઈને બેસી જાય તો એટલે કઈ કોમ્યુનિકેશન થાય જ નહીિ એના ઘર વાળા જોડે એના બહાર વાળા મિત્રો જોડે તો આવી રીતે તો ઘણું બધું આપડે યુઝ કરીએ સોશિયલ મીડિયાનો તો ધીમે ધીમે ડિપ્રેશન એન્ઝાયટી અને લો સેલ્ફ એસ્ટીમ એવું બધું બી આપણને નુકસાન થાય છે એના લ
હા એ તો છે જ અને અત્યારે સાઈબર ક્રમ ક્રાઈમ પણ કેટલા વધી ગયા છે સોશિયલ મીડિયા પર ફેક ન ન્યુઝ આવે અફવાઓ આવે છે
એ તો સૌથી મોટો ઈસ્યુ છે
હેકિંગડ બ્લકમેલિંગ જેવા સાયબર ગુના વધી ગયા છે
હા કોઈ બીજાનો ફોટો બીજી જગ્યાએલા ગાડીને ઊમી ઇન્ફોર્મેશન આપી દઈ ખોટી ખબરો છ પે કા તો કોઈ લિંક થી કોઈને લૂટી લે સ્કેમ કરે એટ હમ એટલે સાયબર ક્રાઈમ બહુ બધા વધી ગયા છે અને ફેક ઇન્ફોર્મેશન બી વધારે ફેલાઈ જાય ચૂટકી ચૂટકીમાં બધી ન્યૂઝ ફેલાઈ જાય તો ખોટી ઇન્ફોર્મેશન એ પહોંચતા બહુ વાર ના લાગે જલ્દી જ બધે પ્રેડ થઈ જાય
એજ ને તમને શું લાગે આનાથી બચવા માટે શું કરવું જોઈએ
આનાથી બચાવવા માટે તો એક જ ઉપયોગ એક જ ઉપાય છે કે આપણેે જરૂર હોય એટલું જ વાપરવું જોઈએ વધારે પડતું એની અંદર ઊંડાણમાં ના ઘુસ શું જોઈએ રિયલ લાઈફ વર્ચ્યુઅલ લાઈફ કરતા રિયલ લાઈફમાં બંનેમાં બેલેન્સ થું જઈ એવું બધું કરી શકાય અને સાયબર ફ્રોડ તમે કીધું એમાં નથી ધ્યાન રાખવા માટે અજાણી લિંકો પર ક્લિક ના કરાય કે કોઈ કામ વગર ની વસ્ુ વસ્તુ રાખવાની જ નહીં આપણે સોશિયલ મીડિયા રાખતા હોય તો બી આપણને જેટલાની ઇન્ફોર્મેશન હોય એટલી જ વસ્તુ આપણે રાખવાની અને એટલા જ લોકો આપણા કોન્ટેક્ટમાં હોવા જોઈએ બાકી તો નુકસાન થવાના ચાન્સીસ છે તમાર શું કેવું છે
સાચું સાચું જ છે મારે તો કોઈ શીષ સોશયલ મીડિયા પર એકકાઉન્ટ છે મને પસંદ જ નથી એટલે મેં રાખતી જ નથી
તો એ થયું ને તો એકદમ સારું કેહેવાય
એટલે આપડણે એવું તો નથી જ કહેતા કે કોઈ યુઝ ના કરે પણ અનલિમિટેડમાં યુઝ કરવો જોઈએ અને મેન કે મોબાઈલ ની જગ્યાએ પુસ્તકોને સ્થાન આપવું જોઈએ એ થોડો ટાઈમ પુસ્તકો માં પણ વિતાવે
હમ હમ બરોબર કોઈ પણ પેલું કેહેવાય ને કોઈ પણણ વસ્તુ જરૂર કરતા ઓછી અને જરૂર કરતા વધારે ના સારું એનો જેટલું જોતો હોય ને એટલો જ ઉપયોગ કરાયતો છે સારો
એ જ ને.
હમ સારું તો હવે આપડે પછી વાત કરીએ મોડું થઈ ગયું છે બઉુ
પાકું પાકું
હા આવજો
આવજો આવજો.
હા બાય.
બાય.